હેલો.
હા, કેમ છો મજામાં?
હા બસ શાંતિ. શું કરો તમે?
કઈ નહી બસ બેઠી થી. મોબાઈલ જોતી થી.
એવું અમે અહીંયા બાજુ પારે બધો ભે ભ બેઠા થા વુમનસ
અચ્છા.
તો એમની વાતો સાંભળતી તી બસ ચાલે છે. સાંજ નો સમય છે, એટલે બહાર બેસવાની પાછી
હમ્મ હમ્મ તે અ પેલા લોકો વાતો શું કરતા હતા?
આ તો એક બાજુમાં બેન રે છે. એ પાછી આ કેવું આમફુ અમાને એમાં બહુ માને. તાંત્રિક વિદ્યામાંને એમાં બહુ વિશ્વાસ કરે આમ અનેમારા કારમાં કેવું આવીએ અંધશ્રદ્ધાને વા તાંત્રિકમાં કોઈ વિશ્વાસ બહુ ખાસ કરતું નહીં.
અચ્છા.
આ તો એ બેનની બેબી બીમાર હતી. તો એ કઈ એ એમ બા તાંત્રિક પાસે લઈ ગયા હશે. ધા ખાસી બીમાર હતી. મે પણ જોયતી. તો ઘણી વિધિઓ કરાવી અને ઘણા બધા કઈ પૈસા પણ ખર્ચેયા એ વિધિઓ પાછળ. તો પણ આમ સરખી ના થઈ. પછી ડોક્ટર પાસે લઈ ગયા. તો હાલમાં તો એ આમ સારી છે બેબી. કોઈ બીમારી બીમારી હવે કઈ છેની એ
એ ભારતમાં તો બધું બહુ ચાલે છે.
હા. કેમ કે જે જવા ડોક્ટર કરી શકે હવે કોઈ તાંત્રિક થોડો એનાથી આમ સાજો કરી શકવાનો છે.
એ તો સાચી જ વાત છે. અને આ અંધશ્રદ્ધાના નામે લોકો શુંને શું કરે છે.
હમ્મ ના મારી અંધશ્રદ્ધા માં તો વી બસ કરવું ના જોઈએ.
સાચી વાત છે
છતાં પણ આજે જેમ અંધ શ્રદ્ધા મા સમમાજમાં ઘણા લોકો વિશ્વાસ કરતા હોય છે જોઓ ને આપણે અમુક વાર જ નહી જતા હોઈ અને નહી કેહેતા હોય બિલાડીએ રાસ્તો કાપ્યો
હા પણ એને પાછળ પહેલાના લોકો જે કરતા તેને પાછળ કારણ હતું
એવું
હાસ તો પેલા કેવું કે બિલાડીની આંખો જે હોય ને એ ચમક કે રાતે તો એનાથી જે મુસાફરી કરતા હોય તો બળદ ને જે બધા જે હોય ને બી જાય એમને એવું લાગે કે વાક કે કઈ શિકારી કઈ છે તો એ પછી બી જાય ને તો એ દોડવા જલ્દી લાગે એટલા માટે રાત્રે મુસાફરી લોકો ના કરે ને એટલા માટે કીધું હતું કે બિલાડી રસ્તો કાપે ને તો આવું થાય તો નહી જવું એમ
પણ આજના આધુનિક જમાના માં પણ વિશ્વાસ કરે છે અમુક
હા એજ ને અને ભણેલા ગણેલા લોકો પણ એમ
હા
અને પછીપેલું અ બાળ પેલું શું કેવાય છોકરો થાય એના માટે ઘણી બધા
હા હા હા એ પણ અમુક વાર મે અને કેવું કે પેલું ઓનલી બોય આવે ને એની માટે પે વુમનને પ્રેગ્નેન્ટ વુમનને લઈ જાય અને બધા તાંત્રિક વિધિઓથી દોરા બાંધે હાથમાં હ એવું થોડી ના પોસિબલ છે હા તો અને અમુક વાર તો ઘરમાં આમ કેવું કોઈ લગ્ન ના થતા હોય ને છોકરી ના
હા
ત્યાંમાં ભુવાઓ જોડે જશે તાંત્રિકો જોડે જશે અને પછી લઈન આવશે લોકેટ અને પછી લોકેટ પાછા એના હાથમાં મળે એ થોડી એવી રીતે થોડી ના લગ્ન નક્કી થઈ જવાના છે
ના ના એવે તો એ તો ખોટી જ વસ્તુ છે એવી રીતે થોડી થાય અને આજકાલ હ અને જોવું ને ્રત કરે તો અ સારો હતીતી મળે આવ વડત કરી હતી તો આ મળે હા સમજાઈ ગયું કે ભગવાન ની આપણે આસ્થાથી આપણે કરીએ તો સારું કેવાય એક માન્યતા છે એ તો પણ અમુક જગ્યાએ કેવું કે ફરજિયાત પણ છોકરીઓને કરાવે એ ખોટું છે
હા હા
જેને માનવું છે એ માને જેને ના માનવું હોય ના માને તમારે લોકો વસ્તુઓ એમની સુધી રાખતા હોય ને તો સારું છે પણ લોકો કેવું કરે એમની અંધશ્રદ્ધામાં બીજાને પણ અંદર લઈ જાય અમે
હા હા અને અમારે તો કેવું કેલું રાત્રે પણ અમારે તો ત્યાં દાદા દાદી હોય એટલે આપણને કેતા જ હોય અમારે તો એવું આમ રાત્રે પણ એવું કે રાત્રે તમે ચાલતા ચાલતા જાવ તો પાછળ વળીને ના જોવું જોઈએ પછી વડાલાનું કેનું પ્રાણુ ગ્રુક સ ચાલો ચાલ લો એવું ના બોલવું જોઈએ
પછી રાત્રે નખ ના કાપવા જોઈએ વાળ ના કાપવા જોઈએ
હા હા હ
પહેલા એનું કારણ એ હતું કે રાત્રે લાાઈટ ન નેપ ના એટલે કચરો વાળવાનું કે ના પા હા અને અત્યારે લોકો ઊંધું લઇ લે છે
હા પછી કેતા નઈ શનિવારે માથા મા તેલ પણ ના ના ખાય
હા એ તો જાત તે જ બનાવેલું બધા
પછી અધશ્રધા શું લોકોની વિચારશક્તિ ને આમ નબળી બનાવી દ બે અને પ્રગતિમાં પછી અવરોધ ઉબો કર પા
હ હા
એટલે સારું ના કેહેવાય
હા એ તો એવું જ ને પણ હવે એના માટે અવેરનેસ જે છે એ લોકોમાં લાવી જો એના માટે એક મૂવી પણ આવી હતી ને પીક કે કરીને
હા એ ઘણી સારી મૂવી હતી
હા
આપડે આમિર ખાન હતોું
હા હા હા એમાં હ
પેલું એક એક સીન મેં જોયું તું કે કોલેજમાં સ્ટુડન્ટને એક્ઝામ હોય છે તો ખાલી એક પથ્થર લઈને આવે છે ને પાન નો મસાલો ઉપ ઘસી દે છે અને એની ઉપર થોડા પૈસા મૂકી દે છે પિલ પિલું સ્ટુડન્ટ આવે ને એક્ઝામ ના પ્રેશર ના લીધે આવે એટલે રસ્તા માં જોવેય કે હા પગ હમ રસ્તા માં જોએ કે ભગ વાનુમન દેશ છે છે એટલે પૈસા બી મૂકી દે અને હાથ પગ જોડીને કે છે ભગવાન પ્લીઝ પણ એ ખોટી વસ્તુ કેહેવાય ખોટું એવી રીતે બિલીવ ના કરવું જોઈએ
હવે અ એમાં એવું છે કે એવું આપણે કેવું કેહેવાય કે મહેનત આપણા હાથમાં છે પણ અમ નસીબ આપણા હાથમાં ને એવું કેહેવાય તો આપડે એ ભગવાનને પ્રાર્થના કરી શકીએ જો આપણે કોઈ દિવ માનતા હોઈએ કે ભગવાન મારી સાથે રજો કે જે તમે તમારી કૃપા મારા પર મને પણ એવું તો ના હોય કે તમે સાવ મહેનત કર્યા વગર જાાવ અને પછી ભગવાન ને એવું ક ભગવાન આટલા ચઢાવશ આમ કરીશ તેમ કરીશ
હા બહુ ખરાબ બાબત બાબત ઓકે ભાઈ
તો એવી રીતના થોડી ભગવાન
હમ હા એટલા માટે લોકોએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ અને દરેક બાબત તર્ક અને પુરાવા ના આધારે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ
હા અનેને અંધધના નામે તો મંદિરોમાં કેટલું દૂધ અને
હા તમે વસ્તુ જો કોઈ પ્રાણી ને પી એને ખવડાવું ને પેલું તમને પુણ્ય જ મળશે જેટલું ભગવાનને ચઢાવવાથી મળવાનું છે મારું માનવું તો એવું જ છ
હા હા એ અને લોકો કેવું કરે એ બધું કરે ને પછી બાર ને પ્રાણીઓને મારે
હા તો કોઈ અર્થ રહ્યો એવું કર હોય કે જેટલું લાયા હોય ધરાવવા માટે એમાંથી થોડું ભગવાનને ચડાવો અને જે વધેલું છે એ થોડું આમ દાન કરી દો કા તો કોઈ સંસ્થાને આપી દો તો એ આગળ પડે અનાથ હોય એ
હા અરે અમુક જગ્યા એવી અમુક જગ્યા એવી સિસ્ટમ છે કે જે સિવલિંગને ચડાવલું દૂધ હોય ને એ સીધું એ ચોખ્ખા નાળા માંથી જઈને પ્રાણીઓ માટે બહાર પડે એમ
હા તો એ વસ્તુ આમ સારી બાબત કેવાય કે જયારે પેલા એ ચઢાવવાની જે બાધા બાધા માનતા રાખી હોય એ પણ થઈ જાય ને પ્રાણીઓને એમનું ખાવાનું પણ મળી જાય
અને મન તો લાગે કે એ જે પ્રાણીઓ જે છે ને એમની જોડે તમે કરો ને એજ તમારું આગળ પડે એમાં બધું અંધશ્રદ્ધામાં પડીને તમે એવી વસ્તુઓ કર અ ઉપથી નથી પ્રદૂષણ પણ લોકો વધારે ફેલાવે છે સરદર નામે હમણાં જ આવશે ગણેશ ચતુર્થી
હા પણ ભગવાનની તમે માટીની મૂર્તિ લાવીને એ કરતા હોવ તો એ આગળ ના પડે પ્લાસ્ટિક પેર હા અને એ પણ પાછી થોડા સમય માટે પધરાય તો દેશે પછી મૂર્તિઓ તો આમ જયારે નેર માં તમે જોુઓ ને એટલે એમનેમાંમ ખાલી પડી રહી હશે
હા આપડે ખંભાત ગયા ત ખબર છે
હા હા હા ત્યાં નથી આપણે હા અને અહિયાં આ બાજુ પણ એક નેર છે ને ત્યાં તમે જોશો ને એટલે આમ જયારે તમે ગણેશ ચતુર્થી નો દસમો દિવસ પતી જશે ને એટલે જોશો ને એટલે આજુબાજુ પેલું ફૂલ હાર માળા અને પેલું જયારે પાણી છુસા થાય ને એટલે અંદર ગણપતિઓની મૂર્તિ એ પણ ભાંગેલી
હમ
આ તો કોઈ ભગવાનની ભક્તિ કરવાનું કોઈ
અર્થ રહેેતો નથી
હા એટલે શું કે અંધ આપણે અંધશ્રદ્ધા દૂર કરવા માટે આપણે હવે શિક્ષણને જાગૃતિ પણ ખુબ જ જરૂરી છે બાળકોને આમ નાની ઉંમરથી જ વૈજ્ઞાનિક રીતે વિચારતા શીખવવું જોઈએ
હા
માં જ્ઞાન અને સમજણનોો પ્રચાર કરવામાં આવે તો અંધશ્રદ્ધામાં ઘટાડો પણ થઈ શકે છે હા
પણ જયારે કોઈ અંધશ્રદ્ધા વિશે ક વિશે બોલે ને તો લોકો બહુ આમ બહુ આમ આક્રોશમાં આવી જાય છે.
હા એ ના કરવું જોઈએ આપડે
લોકો ધર્મ ના નામે કઈ પણ કરવા તૈયાર થઈ જ
અને પ્રગતિશીલ અને વિકસિત સમાજ બનાવવા માટે અંધશ્રદ્ધા ન ત્યાગ કરીને વિજ્ઞાન અને તર્કને અપનાવવું જરૂરી છે.
હા એ તો તમે બહુ સાચી વાત કીધી. કઈ નહી ભવિષ્યમાં કદાચ સુધારો આવે તો
હા હા વાંધો નહી. સારું ચાલો ધ્યાન રાખજો.
હા હા. હજ
આવજ આવજો હ